હા
હલો
હા હવે હા આવે અવાજ?
હા મારે આમ કે વાંધો હે હા હા આવું હાલો
કેટલા ર્ફોન
હે
હા કેટલા મિત્ર હા કેટલા કર્યા
મોડો મોડો આવે હે એટલા
કેટલાને ફોન કર્યા આજે?
ના રે ના મારે હા હા તો કપાઈ જાય હે ઘડીક વાત થાય તો કપાઈ જાય.
હા
ફરી તો આવ્યો નોકરી એ
વૈશાલીને કર્યો હતો અભી
હા રોહિત
હા
બોલી વાત કરતી હોય
હા એવી રીતે
શું કરે વિજય
વિજય આવીલી નોકરી એવા નાસ્તો કરે ને હું ઓલા રૂમમાં આંગરીઓ મારી ને વાત કરું બીજા રૂમમાં
હમમ
ઓલું ટીવી જોવે
હા ભગત થઈ ગયા હતા. મારે તો રજા રજા બન હતી
ઓ
ઓલો અષાઢી બીજ હતી ને રથયાત્રા ની રજા નથી
મૂક્યું તો અમદાવાદ
મોયક નું હોય બધા પોલીસ વાળાને બોહ હોય.
હા કે
હમણાં અમારે બન હતું. પછી બે વાત હા
હું બપોરે ગઈ તી સાંજે આવતી રહી
યાં કે કેતી જ ભસેયાં બાપા ને યાંથી વઈ ગયા તાય કે ઘેરે કીધું આવુંને
હા પસ ત્યાં ગયા નથી થી નિમકી જતા તો હ બોટલ લેતા જાઉ ત્યાંથી પછી ઈજા તમાર સીધ થાય જાય સાડા છ વાગે મૂકવાનું
એવું કતું ત તમારે તેવક બાઈને.
હા હશે. હા.
પ્લાસ્ટર ના બાકી છે ને બધું.
હા પ્લાસ્ટર લ ખલ બ લા દે તું બાકી સ
હમ. જમવાનું કેવું હતું.
જબર
પછી ઓલા પાંચ હજર લખાવ્યા હતા. અરે બોલાવી દી હતી તું હતી કે નહી ત
હા.
સી હ ઉગી એત તના
હ ત્યાં જોતામે
એ હું ત કોઈલીયો પછી આની ઉતારી્યા
હા.
એ ભાઈ ને બહુ મજા આવે ને નામ આવે ને.
હા ઓ એટલે પપ્પા લ હોય પૈસા. હા ત્રી હપ્તે દએ ત્રીસ હજપ બતાવો.
ના કેનાલ દેલાના લખાવતા બીજું બધું.
એેના દે લ ના.
બેલો જ બાકી છે હેઠથી ધાબો નતો કા
હ.
હવે તો અહીં જ લગ્ન ચાલુ થાય ને.
હા બસ. એટલે દેલા નું ક છે એટલે પેક થઇ છે ને સામાળ હા.
વારે જગ્યા છે ને વંડી વાયરવાની બાકી છે ને.
હા શનોન. એલો ખોડું છે ભધેલોનેેટ આવો.
ઓ હા.
ઉતાઈ ના હોય ને આ હોોલ હોય ને. એ મમનીલો છે ને મોટો હ
િમબાણ બધું નખા હે.
હા તવછ બ બાકી. દરવાજા છેછ.
હમ વરસાદ છે કે તમારે.
ના ર
હા અમારા આમ અઠવાડિયાથી અન તારી ગેલું હોય પણ આવતું નથી.
હા.
મારે શાક તો આવ્યો નથી આજરતો.
પછી ના થાય.
ના ર ના.
હમ મારે તંક પા હમ ખવા રે એ.
અમારે એવું આ રોડ પલ રધવું હે.
બીજ બીજ નથી અમારે સારું હતો આ તો કેવો વરસાદ નને અગતરાય તો કઈ અ્યાં ગઈ ને. કર હું ન્યાય તો કઈ નથી. ત્યાં બે ત્રણ ર્રેડાું જાવું કેમ બીજય એક પણ નય. અં એ નોકરી એ ગયા તા આમ ત્રણ વસ રિક્ષા ગયા હુંક વર્ષ. વરસાદે આવે હાલતા થયા ને વરસાદ એવ્યો નાય તો ગારો ગારો હું તો કેમ જાઉં. ત્યાં તો ન્યા જોઈને તો ન્યા તો કઈ નહી આવું કોરું અગત.
હમ. હા.
વેડા તો ચાલુ જ છે ભૂકાત જ નથી.
હ મારા અહીયા આવે તો ક તબોડે. આ તો વાદરા તે નથી વાંધતું તો ગરમી થતી હોય થ. ત્યાં હ રોડ બને હૈ હમે
હા
સમજ આવ વા ત ને.
હા
બોલો હમે બ્રિજ નતું જ તો ચાલુ થઈ ગયું.
હા.
ઓવર બ્રિજ. પાસોની સાઈડમાં બને જ્યાં સુ બી ખોતું હોય ધૂળ બધા. અહીંયા જ ઊંડી ને ઘરમ
હા.
વરસાદ આવી જાયને તો દૂધ તો બંધ થાય.
હા કે જ્યાં હું રોડ થાય કે શું થ.
હા ઓલો ઓલો ઉપર નો ચાલુ થઇ ગયો હ નીચે બે બાજુ ઓલો.
હમ હમ
પછી અહિયાં ત્યાં એમ ઓવરબ્ર્રીજ ના ઓલો અન્ડરબ્ર્રીજ બને એ ચાલુ થાય બની જાય ને..
હમ.
આમ બજાર માં જાવું ને તો ડાયરેક્ટ રેલવે પાટા નીચેથી.
હમ હા
નામ ડાયરે્ટ. આમ કે તમારે અમારે ઘેરે આવો બ્રિજ ઉપર થી આવી જાવ. ડાયરેક્ટ ઘરે પૂરો થાય ત મને ઘર
હ હ કઈ કઈક બનતું હતું ક મારીવાદ.
હમ હજ ચાલુ હમણાં મહિના દ થયા આધી કાયદેસર નથી કર્યું.
હા
ઉદ્ઘાટન બાકી હો પણ હ. એક બે દ ખુલ્લું હોય પાછું આડું મા પથરું. તાર ડરા દે.
હમ.
પાકો ખોલી નાખે હવે તો બે બાજુ વાડું રાખી દીધું અહીયા મારી દ આમે ગ જાાડોર આગ બધા પઠાડ.
હા હા.
જી હ
હા. અમારી પાસે કઈ બતાવે દ આમાં. મારે તો આે વૈસાાલી દસ મિનિટ વાત કઈ રી કઈ બતાવું તો નહી ડાયરેક્ટ કપાઈ ગયો દસ મિનિટ થી સ.
હમ તો ઓોલી વાત હતી હોય મારા પાસે
તે પહેલી વાર કઈ તો કે.
હ હા હ બ. મારે તો આમાં ક ફાયદતો તો
હ એના પૂરું કઈ થ ગ ન કેર નિધુળ એરેન કઈ ર દી.
હમ હું તો આગળ નોકરી સવારે ગયો હતી બધે પૂરું કરી.
હા
વિજય જુનાગઢ જાય કે રાજકોટ.
જુનાગઢ ગયા ત એ રાજકોટ છે હ
કર કઈ જઈને કઈ આવેે.
હોય ર જાય દહક વાગે ને અટાણા આવે. કામ ઉપર હોય બે દી જવાનું હોય નાગર બાકીને બધા ગામડા લેવાના હોય. નહી કેસો તાલુકાું બધે ગામડા ન ન ખા લેવાનું. જાર દર્ દર્દી હોય ને દવા પહોંચાડવાની.
કેવાની દર્દી નું કરે.
લેપરોસિન રક્તપીઠ
હજી છે એવા રક્ષપિત્યા.
હા
પછી એને શું કરવા જવાનું દવા દેવાનું કમ સાફ સફાઈ કરવા.
ના દવા દેવાની સમજાવાની નવી રીતના પીવાની નહી. તપાસ કરવા પછી ફોન આવે ઉપરથી. કશ તપાસ કરવા છ એ આમ સરારકારી કેવાય નામ કોણ રાાખ કેવાય. કરવું પડે પાંચ વર્ખદી ડોક્યુમેન્ટ બધ પાછ આમ સરકારી પાસે.
હા પગાર બેઠલો હોય.
વી હજાર બ પ પેલા પંદર પંદરસ વીસ વરી પાંચ હજાર ઓલા પાંચસો પા પકી થઈ જાય.
હા કેટલામાં આવી.
રૂહી છઠામાં.
હમ એલું પરેક્શન પેપર હતું એ પાસ થયું કે ભણાવ કેવાય.
હા એ પાસ ન ત્રીજો નંબરની શળમાં છે એવ કઈ નહી હવે ન ગઈ ફ્રી માં મળતું તું હોસ્ટેલ મળતી હતી. કેસોદમાં જો જવું હોય તો પ્રાઇવેટમાં નિશાળમાં જવાનું. ત્રણ વર આઠ હુધી હોય ને હોસ્ટેલમાં જવું હોય ને તો બાર હુધી હોય.
તો એમાં પ્રઇવેટ માં મુક દેવાય
એ ન ગઈ પાઈક
પ્રાઇવેટ માં મૂકે પછી આગળ એને નવમું આઠમું બધા જે પરીક્ષાય છેને.
એયા
એટલે હોસ્ટેલમાં હોય ને તો બાર હુધી ભણવાનો આ પરીક્ષા દીધી ને અને પાંચમામાં ઈ બાર બુધી હોસ્ટેલમાં ગમે એ મૂક ને મૂકી હગાય આ આલ્ફામાંથી ફોન આવ્યો હતો. ત્યા આ નથી જુનાગઢ આલ્પ મોટી એમાંથી ફોન આવ્યો તો એકદમ જોઈ જાવ ને પછી આમ ધારી બાજુ ફોન આવ્યો હતો પણ આપણે જેયા મૂકી ને સિલેક કરવાનું. હોસ્ટેલ વારા કરતા. કેટલાથી બધી કૌર દીધા તમને
તો એને મળતા હ છે ને કેતા હ છે.
હા હોશિયાર હોય ને પછી એને ખબર જ હોય ને કે આ તો હજી પાસ થયો હોય એ જ હોશિયાર હોય એટલે એનું ઓલવ વધે ને હોસ્ટલમાં ખારઓલા પણ રોહિત મારે ચાવું નથી એને મોરથી કઈ દીધી હું પાસ થઈ પણ હું જાય
ખાલી ફ્રીમાં ભણવાનું જ હોય ને કે બીજું હોય?
ભણવાનું બધું ન્યાં છે અને બહાર હુધી કરવાનું કઈ નઈ આપણે કઈ લઈ જ નહી દેવાનું બધું આપે યુનિફોર્મ, ચોપડાને, ભણવાનું, જમવાનું બધું ન્યા ના અહીંયા કેસક બિહાડવી તો હા એને સાદા સમય વાંચતાને આવડી ગે બે હાર દીટ માથે ઉઠાડીને.
હા.
બાલવાટીકામાં.
અ મારા ભાઈ જાય છે હવે પાછળ રજા મા આવી ગઈ વાત ગયો હતો. લખવાનું ટેન સુધી લગભગ આયેલુ. દહ હુધી લખાયવું હવે. પછી એ બી સીડી લખતા હોય જે હમણાં લખતા હોય આવું પેલા તો આવડતુ જ નઈ મારવો પડતો.
હા.
અડાડે જ ની હેઠે પેન.
હા.
પછી હવે તો લખવા મઈન્ડો બધું આવડી ગયું.
હા.
આજકી પાછો નાઈનમાં થોડોક ભૂલ થતી નાઈન આપ
ઓ.
એ ટઇનવાર પૂરા થયા ને બે ચાર.
ચાર પૂરા થયા.
બેટ ફેસ ઓછો થીયો
પાંચમું બેઠું.
પાંચમુ બહી ગયું આંગણવાડી કને મ મોકલ પ્રાઇવેટ માં ભ હડ.
હા હવે આંગણવાડી માં શું હોય કેટલા વર હોય.
બે પાંચ વરષ હોય.
પાંચ વરહ હુધી ત્યાં થોડક બેહવાનું હતો યાં તો ખાલી ખવર આવે જ. છેલ લખાવવાય ને એવું થોડુંક કરાવે કઈ નથી છયણા કવરવ દે રોજ. નારે ના એના ભેગા તે બધા પણણ આ બીજ હોય ગયા. બોલો તો તો એને કઈ આવડત જ ને રમીને આવતો રે.